હા, અવાજ આવે છે તમારો. કમપ્લેટમાં
હલો.
હલો આવે છે અવાજ તમારો.
હા આવે છે કમ્પ્લેટ આવે છે તો આ જે આપડે ક્યા. બસ આ બેઠો તો અને વિચારતો હતો કંટાળો આવતો હતો એટલે કે કેક ફરવા જવું છે.
તો ચાલો આપડે પ્લાન બનાવી આપડે તો ફ્રીજ છીએ.
તમે આ વેકેશનમાં ગયા છો કે ફરવા કે નથી ગયા.
આ વેકેશનમાં હવે વિચારીએ છીએ કારણ કે ઉનાળાની વેકેશનમાં તો મજા નથી આવતી એક તો ફૂલ ગરમી હોય છે એટલે કે એમ થાય ક્યા નીકળએ બહાર પાણી વધારે પ હોય ઠંડુ ને બધું. ઠંડડામાં મજા. આપડે જે નિવા. વેકેશન આવે નેમ બહુ મજા આવે જવાની.
હા દિવાળી વેકેશનમાં જવાની ખુબ જ મજા આવે એ તો તમારી વાત સાચી છે અને એમાં પણ પાછું જો દિવાળી વેકેશનમાં આપણે ઠંડા પ્રદેશોમાં જઈએ ને તો એનાથી ખુબ જ મજા આવે આપણને.
હા એ બાધુ જઈએ તો સાપુતારા છે માઉન્ટ આબુ છે એ બધું જઈએ મજા આવે.
હા એજ કારણ કે એ બધામાં પેલું શું કેહેવાય જે ઝરણા એવું બધું પડતું હોય તો તો એ બધું વરસાદની સિઝન પછી આપણને જોવા મળે અત્યારે ઉનાળામાં તો એ પણ સુકાઈ ગયું એના કારણે બધું કોરું કોરું. પડ્યું યે તથી ફોટો કે પછી આપણને આનંદ પણ એવો ના આવે જોવામાં આવે. ચોમાસા ની સિઝન ભરતા.
એ વાત સાચી તમારી. અને પાછું હમણા અધમ વેકેશન જઈ ર એટલે મસ્તી પણ વધારે હોય એટલે આપડે ફરવાની કે ફોટા પાડવાની તો જરાય મજા ના આવે. અને ફરવા વાગ ફોટા. બળો જ બડ.
હા હા એ એકસ્સટા તો પાડવા જ પડે આજે ફજીયાત થઇ ગયું એ પ્રમાણે એવું છે.
હા એજ ને ત્યારે હ.
તમને ગ્રુપમાં ફરવું ગમે છે પરિવાર સાથે કે પછી એકલા ફરવું ગમે છે કે મિત્રો સાથે ફરવું ગમે છે.
એટલે મને તો એવું હોય કે જેમ મિત્રો હોય આપડ આપડી ઉંમર ના હોય ફરવાની વધારે મજા આવે એટલે એમને હેને આપડા જ વિચારો હોય. કે ભાઈ હ હાલ હો કે આમ. આ બાજ જવું છે. જો એમ જે ફેમિલી હોય ફેમિલી અમુક વાત. માં તૈયાર થાય ના થાય. એટલે તો આપડે કઈ ગ એટલેયાર. જો હોય.
હા મિત્રો તો તૈયાર જ હોય અને ઘણી એવી જગ્યાઓ જ્યાં બહુ હાલવાન થતું હોય તો ફેમિલીને હાલવાન થાય તો એ ના પાડી દે કે આપણને એવી જગ્યા ઉપર નથી જું પરંતુ મિત્રો. વાધો નથી આવતો આપડે બધા એક સરખે ઉંમર ના હોય એના કારણે આપણે આરામથી ફરી શકીએ છીએ અને આપણને થાક પણ. પણ નથી બધા એટલે આપણા જોડે જુસ્સો ને એ બધું વધારે હોય ફરવાનું ને એવી રીતે.
હ એ જ ને પશુ હાલવાવામાં એમને થાક ના લાગે હાલવું એમ ગમે તે્યા હાલું. હાલી નીકળે અને વડીલો બધા સાચ પરિવાર માં એટલે થાકી પણ જાય અને જે. આરામ કરતા કરતા. જ મતલબ. અને આપડે એવું નહ આરામ એવું હોય જ નહી ચાલો આપડે ફરું જ છે. ચાલો એમ
હા એ તો છે. આપણને નક્કી હોય કે ફરું જ છે. આપડે એટલા માટે આપડે ફરતા જો હોઈએ છીએ, પરંતુ કેટલાક ફેમિલી સાથે જાય તો પછી એ કંટાળી જતા કારણ કે ફેમિલી માં મમ્મી પપ્પાને ને બધાને થોડક થોડાક અંતરે બે શાક આપે થાટ એવી વધારે હોય. મોટાઓને ત્યારે આપણેે તો આખો દિવસ પાણી ના પીએ તો પણ આરામથી ચાલી જાય આપણને
હમ એ ફેમિલીને કેવું હોય કે બધું મંદિર મ એ બ વધારે જવા ગમે કે ભાઈ અને આપડે બધાને એમ હોય કે આ બાજુ શિમલા હ મનાલી હ આપડે ગુજરાત માં છીએ, એટલે બઉ આમ છેટું કેવાય પણ એ બાજુ જે ફરવાની હ ને એમાં બહુ મજા આવે શિમલા, મનાલી બાજુ પણ આપડ પેરેન્ટ છે, ને આપણે એકલા ના જવા મિત્રો સાથે. અને એમાંછ સ્પેશલ આપ સાધન સાધનતા આપ ન કેટલે જશ પોતાનું સાધન હોય ને તો એનામાં શું, હો સિમડામ, મનાલી સાધન માં ફરવાની જે મજા હ ને આમ ક જોવાનું બીજું કહે નેધરતી ને એવું બધું છે પણ સાધન ભરણમાં મજા આવે. એમ એમાં રહેવાની વ્યવસ્થા ને બધી બ બધી ઓછી હોય એ બાજુ એટ ફેમિલીને ફળ્યો નહી એ બાજુ
હા અને પાછો ઠંડુ પ્રદેશ હોય અને આપડે ચાલેન્જ જ બધું ફરવાનું હોય, એ બાજુ તો સાધનો નો ઉપયોગ પણ આપડે કોઈક સ્પેસફિક લાંબા અંતર માટે જ કરતા હોય છે, ન તો પછી પહડ વિાર હોય કે એવું હોય તો પછી એમાં તો આપડે ચાલીને જ બધું ફરતા હોઈય છીએ, તો પછી એ બધા ટાઈમે ફેમિલી હોય સાથે તો એ બધાને થા કે લાગે આપણને એમને સાથે રહે રાખી લેવું પડે ચાલવું પડેાલ જો આપડે ફેમિલી સાથે આવા કોઈ જગ્યા ઉપર જઈયએ ને તો
હાછું આપડે તો એવું હોય કે જો પોતાનું સાધન હોય તો હ નાથી ક હોટલ ના મળે ના મળે તો આપડે સાધનમાં થોડુંક ઘણો આરામ કરીએ તો આપડે ચાલે અને નહાવાનું બાથરૂમ જે બધું ના હોય તો આપડે એમને ક્યારે પાણી આવતું જ હોય, ઝરણા ચાલુ ચાલુ જ હોય તેનામે આપડે નહવાનું એ બધું બતી જાય અને ફેમિલી હોય એટ હ એવાની વ્યવસ્થા એકદમ કમ્પ્લીટ હોવી જોઈએ.
હા અને એના કારણે હા એ તો છે અને એના કારણે પાછું રહેેવાનું અને એ બધો ખાલી મિત્રો મિત્રો ગયા હોય ત્રણ, ચાર એ ભેગા થઈને એક ગાડી લઈને, કે પછી સાત, આઠ મિત્રો ભેગા થયા હોય બે ગાડી લઈને ગયા હોય. તો બધા ગાડી એમ જ એક જગ્યાએ પાર્કિંગ કરીને તેનાથી ને રાતનો સુવાનો ખર્ચો જે પંદરસો બે હજાર કે ત્રણ હજાર જે રૂમ નો થતો હોય એ બચી જાય આપડો અને એવી રીતે
એની પાછ બધા જ સરખાઓ હોય ને એની બધા સરખાઓય એકદમ મારાથી ચલાવી લે અને પાછળ આરામ પણ કરી લે એ ઓલા એવું ના થાય પછી ડ્રાઈવર હોય, એક હોય કે બે હોય. કઈ ના થાય એટલે ફરવાની મજા એ ઓછી થઈ જાય આમ શું એક બે જણા થાગી જાય. સાધનમાં.
હા એ તો છે પાછું પછી જો ખુબ જ પછી વધારે પડતા લાંબા અંતરમાં જવું હોય, તો પછી ટ્રેન કે એવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ તો એનાથી આપણને આપડે બજેટમાં આપડ ફરી શકીએ ન તો પછી જો ગાડી લઈને જઈએ આપડે બધા ફરવા તો પછી એ ખુબ જ મોંઘું પડી જાય.
હા એજ ને મોંઘું તો થઈ જ જાય અને પાછું એના એસી પાછું આમાં શું થાય કે આપડે આવાજ લઈને જ જ જઈએે ને બસ ઇન્સ્ટન્ટ લ કે ભાઈ હા, લ હવે આપડે કાલે જશું ફરવા તો જે બસ છે, ટ્રેન છે, એનામાં મતલબ ખાલી સીટો નથી, મળતી મતલબ પછી, એમાં હેરાન થવાનું. હા, એમ ફેમિલી હોય, એટલે સુધા આવે લીજો.
હા, એ તો છેજ, જો તમારે. એ એ કેવું હોય, કે જો. ટુર ટુર કે ટ્રાવેલર્સ વાળા લઈ, જતા હોય, ને તો આપડે એમની સાથે જવાય ને, તો આપડણે ગાડી લઈને જ જવાય. જો આપડે એટલા, ટ્રેનમાં ટિકિટો બુક. કરીને જઈએ, ને તો એમાં શું થાય. કે આપણે, ત્યાં કઈને ફરવા. બે દિવસ માટે કરીને. પરંતુ બે દિવસમાં આપણે બહુ ફરી પણ ના શકી્યા હોય, તો આપણને વધારે ફરવું હોય, તો પણ ફરવા ના મળે કારણ કે.
હ, એમાં શું ધારું ખબર, એમાં શું ધારું કે ટાઈમ બઉ ઓછો આપે. અને આપડે જ્યાં ફરવું હોય, ને ત્યાં ફરી ના ફેમિલી હોય, ફેમિલી શોપિંગ કરવી હોય, એની અંદર ફિક્સ. જ હોય, કે ભાઈ એક બે. કલાાગી ચાર કલાક, એવું કઈ ફિક્સ જો ટાઈમ. હમ્મ, બધાની બસ. જે એને આવીજ જવું, પડે પાછું. વધાર હોય, એની આજુબાજુનું શોપિંગ કરવી હોય, બધું કરવું હોય, તો ના થાય એના. અત્તરો હોય, તો. એ તો, આરામની. મજા આવે, વધારે મજા આવે.
હા, એ જ કહ છુંને, હું પણ જો આપણે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમા ના જઈએ અને ટ્રેન્સમાં જઈએ આપણે આપડી રીતે ટિકિટો કરીને પરંતુ એમાં પણ એવું છેને, જો આપણે ટ્રેનમાં કોઈ જગ્યાએ આપણને ફરવા જવું છે, તો એ જગ્યા ઉપર પછી આપણે ના જઈએ અને. જે નક્કી ટિકિટ લીધી હોય, એ જગ્યા ઉપર જ આપડે જવું પડે. અને ત્યાં ફરી. ન પ રહી જાય, આપડે તો આપડે ત્યાં એકસ્ટ્રા દિવસ રોકાઈ પણ ના શકીએ અને જો ગાડી લઈને ગયા, હોય આપડે તો આપડે એકાદ દિવસ એક્સ્ટ્રા રોકો હોય, ને તો પણ આપડે વાંધો ના આવે.
હા, પાછી એનામાં એનમન બસમાં ગવ હોય, એટલે કપડા મોબાઈલ એમ બધું એ ખાચવવું પડે ચાર્જિંગ કરવાનું મળે. ના મળે એટલે પછી પ બેંક ને બધું એ સાથે નાખવું, જોએ. ના છે . હવાઓ, ખાસ કરીને કેટલા ઊંચા મિનિસ્ટ હોય, ને એટલે કોઈને કા. તકલીફો, તો થાય જ જાય.
હા, એનું કારણ તો એક છે, કે વાત. વાતાવરણ બદલાઈ, જાય. એટલે જ. ડેલી રૂટીન બદલાઈ જાય ને. રૂટીન બદલાય એટલે પછી. કે બીમાર પડવાનું. તો નોર્મલ છે સામાન્ય શરદી તાવ એટલે આપડે એવી સામાન્ય દવાઓ તો આપડી સાથે રાખવી જ પડે
એ અને એમાં ઇન્ટરેસ્ટ છે કે ભ આ બાજુ અનાલી એ બાજુ મજા આવે કે પછી આ મંદિરો હોય જના જૂના મંદિરોય ન સાસ ત્રયન અળાવ હોય કે પછી જેમ એમાં વધારે મજા આવે
એમાં મજા આવે કારણ કે મને ફરવાનું પણ પસંદ છે અને આવી રીતે ઈતિહાસિક ઐતિહાસિક સ્થળો પણ સ્થળો પર પણ ફ ફરવાનું પસંદ છે મને એના કારણે મને બંને જગ્યા ફરવાનું
બધા મજા આવે એ બાછી બધા મળડ્યા હોય ને એ બધું હજી આપડે એક જોયા જ ના હોય એટલે બધું એક્સપ્લોર કરવાનું બધા મજા આવે
હા એતો છે એટલે મને બંને જગ્યા ઉપર ફરવાનું વધારે પસંદ પરંતુ આવી રીતે જે તમે કીધું શિમલા મનાલી સાપુતારા હા આવી રીતે કુદરતી સ્થળો પર વધારે ફરવાનું પસંદ
તો હવે આપણે પ્લાન બનાવીએ ભેગા થઈએ પ્લાન બનાવીએે કે હવે આપડે શુ શું કરવુંય અને શું મતલબ એને ફરવા જવું ક્યાં એમ
હા ચોકસ હા ચો ચીક્ક્સ આપડે પ્લાન બનાવીશું તો મળીએ પછી આપડે પ્લાન બનાવીએ
હ પ્લાન બનાવી સારું ચલો બાઈ
બાય